હા શું શું કરે?
કઈ નહી આ કોલેજનું એપીસી લખવાનું હતું. તે થોડુંક લખ્યું હવે અહિયાં બેસે લે છું તો શું કરે
હા કઈ નઈ મેં ભી કાકા સસરાને લેવા ગયેલી હતી ને હમળા જઈવી.
અચ્છા ક્યા લેવા ગલી
હા જોબ કરે તા પેલો નણંદ લોકો કોઈ ની મળે કે ની પછે. ઠાણીને બર ડે વખતે બધા ઘેરે ગેલાને એટલે દ્વારકાને લોકો આખું સૌરાષ્ટ્ર ફરવા ગયા.
અચછા વાવ
હમ એટલે એકળ જ એટલે ફ્રીજ છે. તો લક્ષ્યા કર એ શ
હા હા તો એપીસી કેટલો લખાઈ ગયુ.
એક એક લખાઈ ગયું ચોથું તેમાં ચાર પેજ બાકી છે બીજું હવે લખવાનું.
હા હા મારા તો બે બંનેવી પીસી બાકી થાય. લખવાના
તો કયું લખવાની તું.
સ્વની સમજમાં પાંચ હતા ને તેમાંથી ત્રણ લખાઈ ગયા બે બાકી છે. હવે ચોથુ. તું છે તો તેમાં જોમ કયું લખું તે તું કઈ સજેસ્ટ કર
મેં તો ભગવદ ગીતા વાળો લખ્યો છેટ જીપીડી પરથી પછી સર્ચ મારી લીધું.
એવું.
હમ બીજું મહિમા કેટ રીતે પેલું.
હા હા. હા તેમે પંચકોષ ધ્યાન હવે ચોથું સ્ટાર્ટ કરવાની છે પછી જો પાંચ મુ કયું લખું તે.
હ બરાબર મહિમા એ તો પે શિવસ્તથી આપડે પેલું ભજન કરેલું હત ઈપીસી માં.
હા હા.
તેના પર કરેલુ છે.
મહિમા એને તો કર્યું.
હા હને સેન્ડ્રા એ ઈંગ્લિશમાં એમાં જ કરી દીધું બેઠું કોપીમાં લીધું.
તમે બી એનમાં જ લખી દમ તો ચાલે
હા તે પછી આપડા જે ફોટા છે તે લગાવી દેવાના
હા હા તે મેં બી એમ બી ચાર મારા સેમ જ છે ચારે ચાર તો હવે પાચમું બી સેમ થઈ જ જશે.
હા હા. હા બરાબર એેલે હનુમાન ચાલીસા વાળું બી છે પણ એમાં બઉ બધું કેટલું બધું કરવાનું જ છે
એવું કે નહી નઈ ચાલશે લખલ વા
એ મારો ડાયીડ એને એવું કંઈ લખવાનું છે પ્રતિભા લોકોએ કરેલું તો કંઈ કે લખવાનું ને એ બધું આપણે એમ કે એ પીસીમાં લખવા પડે
ડેલી ડાયરી લખવાની એમ.
હા એવું ક રીતે હનુમાન ચાલીસા જાપ કરવાથી તમને હું શું એમ કે્યું એમ કરીને
એવું તો નઈ મજા એના કરતા પેલ બેઠું જ છે લખી દેવા એ કેટલા પેજસ નું છે એ પેલું ત તો તાાસમ કે છે મહીં મે લેખ્યું છે.
તે મહિમા એ લખ્યું ત તો મહિમા એ ખબર ને કેવી રીતે લખ્યું હતું એને બીચ એપ જપીટી કે પેલું થી જ લખ્યું છે.
એવું પણ દે એટલે કો પી ડી એફ માં નહી મળે કોઈ બી
પી ડી એફ માં કોઈ ભી નહીં મલે.
એવ કે તો તમારે મહિમા પરત ફોટા માંગવા પડે તેવું.
હમ્મ સેન્ડ્રા એ પછી એનું જ ઈંગ્લિશ માં પેલું કર્યું ટ્રાન્સલેટ.
હ હા તો કઈને મઈ પરત આખા બધાને લખેલા સ બેઠા ફોટ ડા પાડવા પાડી લેવા કાળે. મારા તો બે બાકી તે મારા બે બાકી
તો પેલી અંબા એ તો એમ કીધું કે ફોટાને એવું બધું લગાવવાનું.
કોને?
હ
હા. તે નહી હવે મેં બે બાકી છે તે તો કોઈ નહી હવે એક લખાય તો લખવું પછી તાજમું તો નઈ લખવાની. એવી રીત લખી દેવાની હમણાં તો હાંજે તો હવે જરાક કારરમાં ભેગા થ હું.
મળેલી તો નીચે તારી રાત જોતી તી તો નીચે મળેલા. તો એમ કેવા કરે કે ફોટા અને ડિઝાઇન એવું બધું જે લોકોને થઈ ગયું પાછું આપી જજો એ. પાછું ક સબમિટ કરવા તે ની ખબર પડે.
મેં તો નઈ કરવાની. કાલે મેં તો કાલે એક જ લખેલું તે બતાવ જોએ તો હ કાચમું તો નહી કરવાની હમણાં કેમ કે હવે થોડીક પણ માં રાકડી બનાવવાળ ભેગા થ હું તે થોડુંક બધા એમ તમ કરું એટલે પછી પાછું જવાનું આવ હે. એટલે રાત્રે તો દ-દસ તો મારા એમાં જ વાગી જાય પછી તો શું લખે એમ થાય.
હા પછી તો થાક લાગે કંટાળો આવે.
હમ્મ ને કાલે એને છેલ્લો જ દિવસ ને.
હા કાલે છેલ્લો દિવસ. અમુક જણ એમ બી સબમિટ નહીં કરાવેલા છોડદા.
એ તો ખબર જ મને એટલે મે ભાઈ ચોથો લખી કરાઢું પણ પછી જે તો પાછો મે છે ને કાલે હાંજે આવી ને લ કી કારા એમ બેહી ને એમ બી રવિવાર રવિવાર છે ને હા, એટલે બસ આવી રીત ના હાંજે એમ લખી ક્યારે રવિવાર છે એટલે તો એટલે થઇ જા હૈ. ને પછી હવે સોમવાર થી તો ઇન્ટર્નશીપ તે તમને સ્કૂલ માં કઈક કીધેલું કે હું લોક પહેલું કરવાનું તે
કઈ નઈ અમારે તો તે અહ કઈ એવું કીધું નથી એમ કે તમે પેલું જિલ્લા પંચાયતને તે દિવસે જ ભું લઈ આવ જા પરમિશન લેટર એમ કીધેલું ખાલી સર રે.
હમ્મ, નીર ભણવાનું કયા સર
એવું તો કહીએ. એવું કઈ નહીં કીધલું તાજ ટાઈમ ટેબલ સર લોકો જ ગોઠવી આપશે એમ કીધેલું.
હા, ને મારો વિચાર છે કે પૂછી લેમ એમ છ સાઠ આઠ માં હમણાં સ્ટાર્ટિંગ માં ફર્સ્ટ સેમમાં કયા કયા ચેપ્ટર એવું છે તે એ હિસાબ જે ઈમ્પોર્ટ ટાઈપ હોય ક્યાતો ક હે તો તે એનું એક લિસ્ટ બનાવી દેમ કે મેથસમાં
અચછા તો આપડે સમજ તોન પર્ણા હોય કે.
એ તો એ નહી એ તો છે પણ એ હમણાં હવે કેવો જો સેમ વન એટલે સેમ વન એટલું આખી બુક માંથી તો અ બાર ચેપ્ટરો તેરી છ ચેપ્ટર સેમ વન ના હોય.
હા અમુક તો એ લોકો એ ચલાવી જ લીધા હોય કેમ કેટલા દિવસ થી સ્કૂલ ચાલુ થઈ ગયેલી એટલે
હા તો તે પણ એટલે પણ અમુક લિસ્ટ બનાવી દેવાનું કે આ છ ચેપ્ટર છે. તો તેમાંથી આટલા આટલા બે ચેપ્ટર બે મહિડો કેમ કે બે મહિના છે આખા તો તેમાં ત્રણ બે તો બે ચેપ્ટર તો આખા થાય કે નહી બે ત્રણ ચેપ્ટર
હા થઈ જ જાય તેમે પાછી એક્ટિવિટી ને એવું બધું કરાવવાનું તે.
તેના અહેવાલ બીલખવાની છે કાલે જર્નલ લઇ જવાની છે ને.
હા કાલે લઈ જવા ની છે.
બધા એજ લાવવી પડ હે એક તોવાની તો પછી કે તમારી જર્નલ કા છે એમ કે.
તે પાછું નિભંધ માળા અને એવું ભણાવાનું થોડી સ્કૂલમાં તો જાત જાત નુ કામ દે.
એજ હવે જો એ કલે હુ થા. પછી મેં તો વિચારતી છે કે કાલે સવારે જ પેલો લેટર સર ને આપતી આવું.
હા અમને તો તે દિવસે તમે સ્કૂલ માં આવશો ને તે દિવસે જ લઈ આવજ જેમ કીધેલું મને ને લઈ.
એમ તો મે બી કેરેજ જેમ તો ચાલે પણ કાલે મોર્નિંગ સ્કૂલ કે ની ને રસ્તો સેમ જ કે હી તો હવારે નવ વાગે નીકળી જવા એમ.
હા હા બરાબર ઠીક છે. શું બનાવુ‌ તારે ઘરે જમવાનું
એ હજુ તો મમ્મી વિચારતી છે કે હું કરું એમ હવે જોઈએ હું કરે તે. મેં કીધું કે ખીરું મંગાવી લેમ કાલે તો
હા બરોબર રાહુલ મેં બનાવાની હતી રાહુલનો ફોન આયવો કે રહેવા દે એમ કે બહારથી જ લી આવું બે જ જણા છે તો હું બનાવાની એન કરતી.
એટલે બીજા બધા ની ખાવાના એમ.
તો એ બધા કોઈ મલે જ નહી ઘરે અમે બેજ છે કાલ થી.
એવું કે એટલે તો ક એટલે ગયા ગેલા.
હા બધા મમ્મી ને પપ્પા ને બધા ગેલા પણ મને તો રજા ની મળે ને આ ચાલ થવા ને તો રજા ની પાયડી મે હમ એ લોકો હવે ડાયરેક્ટ મંગળવારે આવશે. કાલે જેઠાણી બર્થ ડે હતી ને તો સવારે એ લોકો ચાર વાગ્યા ના નીકળી ગયેલા ગાડીમાં આખો સૌરાષ્ટ્ર ફરવાના સોમનાથ સારંગપુર ને બધું જ દ્વારકા
બ બર્ડે કે એટલે કયાં ગામમાં.
હા બર્થ ડે એટલે એમ બી જવાના જ હતા હા બધાજ એ વ તે જોબ ની કરે કેની એટલે ઘરે જ એટલે બધા જ ગયા અમને કીધો લોકો મે પાડી દીધેલી એટલે પેલી મારા કાકા સસરાથી ચલાય ને કેની તો પેલી જે નણંદ રી તે પણ ગેઇલી કે એની બાજુમાં રહેયી તે કાકી સાસુ ની છોકરી તેજ લેવા જાય. એટલે પછી મેં બી મે બી લી આઈ વી.
હા બરાબર એટલે પણ હારુ એટલે તો બાજુમાં પેલા કાકા સસરા હોય તેજ ને તને પેલા બે અહે તેજ
હા બીજું કોઈ નઈ બોલે હા મેં બનાવતી જ હતી. એમનો ફોન આવ્યો કે કઈ લીયાવુ બાર થી જેમ કે શું બનાની એમકે
તા હાચી જ વાત હાચી જ વાત ને પણ બેજન માં એટલે શાંતિ કે નહી એજ ત હમણાં શાંતિ લાગે મંગલવા
પણ કા મને ઘરમાં એવું લાગે કે મને હોસ્ટેલમાં મૂકી દીધાલી છે કશે
એટલે હવે તને શાંતિ થી રેવાનું મયલુ તો તને
એવું લાગે કે અ મે પેલુ ભૂત બંગલામાં રહેતી છે એવું લાગે હે હે હે
નાલ્લું- નાલ્લું યાદ આવતું હએ.
હા તે દેખ પે પેલો ની દેખાય કે ની ઘરમાં એટલે હમ વિડીયો કોલ હમણાં જ આવેલો ત્યારે દ્વારકા જતા છે એ લોકો હમણે
હા હા પણ તે હમણાં હવે તને ટાઈમ મળ્યો તો તો બધું લખ
હા હા તેજ કાલે પ્રોજેક્ટ વાળું કમ્પ્લીટ તો કરેલુ પણ ફોટ ટાને એવુ લગાવવાનું બાકી છે પણ. આળસ લાગ્યા કરે. તા ઝેરોક્ષવાળી દુકાનમાં મે ગેયલી રાજલમાં પણ બહુ વાર લગાડે.
હમ હમ
હમ એટલે બરોબર.
હા
તારો ભાઈ આવી ગયો.
આયવો એલો એ આજે હવારે પેટમાં દુખે એમ કરીને સ્કૂલ ની ગીયો.
ઓહ! હહ હહ
ને હમણાં હવે રમવા બેહેલો છે.
એ નાલ્લા છોકરાને એવું જ હોય.
તો હું એટલે મે તો એમ એટલે કાલે તો મેં સ્કૂલમાં એટલે જવાની લેટર આપવા. કે મને વિચાર આવતો છે કે સરને લેટર બી આપી આવું, ને સર ને એમ બી પૂછી આવું. કે સર અમારો ડ્રેસ કોડમાં સાડી કે ડ્રેસ છે એમ.
હા મેને રિયા તે દિવસે કરયા ને એટલે પૂછી જ આવેલા તોને એમ કે એલાઉટ છે તો તમે ડ્રેસ જ પહેરી આવજો એમ કેઇ.
હા એટલે નહિ પેલા દિવસે એમ તો ચાલે. પણ તો બી એ લોકોને એક વાર પૂછ્યું હોયન
પૂછવા પર તો હા બરાબર.
હમ એટલે પૂછો એમ તો સર તો હારો જ છે એટલે કહે કે કઈ ની ડ્રેસ જ પેરી આવો પણ તો બી
હા પ્રિન્સિપલ સર તો અમારા બી બોવ સારા છે.
અમારા બી તે વિષા ને તો ઓળખે જ.
હા એટલે હારું પડે હે.
એટલે એજ કાલે વિશાનું નામ લેવા સરને કેવા
બરાબર. કાલે તો જનરલનું ઊચકી લાવવાનું વજન જેવું લાગે.
તેજ તો ને એમાં પાછુ જો અડધો કલાક ખાલી બોલહે ને પછી કઈ બીજી જ વાત કરહે.
હમ એવું જ કરે એતો બીજી જ વાત કરે ઘરની જ વાત કરે હે.
હા સેંત્રાને મહિમા આવવાના છે ને?
આવહે કાલ તો મહિમા કેતી હતી કાલ તો આવા ને છેલ્લો દિવસ તો વરી
છેલ્લો દિવસ એટલે
મે એમ કેમ કે કઈ ખાતા જ જહું. ઘરે તો લેટ જહું ટ્રેનમાં હવે કાલના દિવસ જ તો છે.
હા પછી વિસા લોકો તો હેતવી લોકો તો બે મહિના પછી મલે. તો ડીસા ને ફ ફાગો બી એખલા. હા એ લોકો તો ડાયરેક હા હા તેમાં રોજ રોજ તો ની થય મેને રિયા તો ગમે તેમ આવી બી જશો પણ પેલી ગોઈના વાલા રિયા તો
એ તો એ એ હવે ભાગહે જ એતો જોની.
હા, એટલે નહી આવશે.
એ એ ખાલી હમણે આપને તો બી રોજ રોજ તો પછી એમ બી નહી મજા આવે કેમ કે રોજ રોજ બી ને પછી એમ બી કેમ કે પાંચ વાગે છૂટીએ આપને આખો દિવસ ના થાકેલ હોય પાછું બીજા દિવસે હું ભણાવવાનું હું કરાવાનું તેનું અહે.
રિયા તો ઘ કોઈને એમ કેતી છે આમળા થી જ વિચારી લીધો એમને તો યોગા કરાવા. યોગા.
ક્યારે કરાવવાની?
આ એકક્ટિવિટીમાં એ કરાવા એમ થી.
હા હા તે તો ચાલે મેં બી એ તો બધું તું તો આપને જર્નલમાં જોઉ હું ને એટલે ખબર પડી જાહે. યોગા બી કરાવાય ગેમ્સ રમાળરાય.
હા, ગેમ્સ ને એવું રમાડે મેં તો પેલા આપણને રમાડે તેજ રમાડી મૂકવાની છે. બોમ્બ ધ બ્લાસ્ટ ને એ બધું.
ચાલે જ ને આપના ખાલી ફોટા હાથ જ મતલબ મેં તો એ લોકો ની જે લાસ્ટ ઇયર એક એક્ટિવિટી હ ને તે જ બધી કરાવ વિચારા એટલે બેઠો અહેવાલે મળે છાપી દેવાનો ને ખાલી ફોટો ચીપકવાના.
અમારે બી સંસ્કૃત ને પેલ ગુજરાતી ની જે જણનાર હતી ને તેમાં તો અમુક છોકરો એટલું બધું એમ વધારે પડતું જેમ ક્રિએટિવ જેવું કરેલું. પતંગીયા ને એવું છોકરા છોકરી ને એવી રીતે બોલાવેલા પછી આમ ઘોર સર્લ માં કઇસ સ્કૂલ જેવું બનાવેલું
હા અરે એ જર્નલ મેં છે ને મારી બેન જયારે બી એડ માં ભનતી કે ને મારી માસીની છોકરી ને ફૂઈ ની છોકરી એતો બોહ ટાઈમ પેલા. અત્યારે મેં એની જોયલી જર્નલ તો એટલું બધું એટલું બધું શણગારેલું તે મેં એ જોઈ ને મને ત્યારે વિચાર બી એડ નહીં કરવાની એમ ને એટલ એટલી મોટી જ એમ છે કે આગ અલગ
તે મેં પેલા વર્ષે જોઈને જેવું થઈલું. એસવરાની તો અમે ચેક કરતા હતા રિયા ને
હમ્મ, હમ્મ, હમ્મ. પણ એ તો ડેલી લખવાની હોય ને એટલે લખાઈ જાય આવે છે. હા એ જ ને એટલે ડેલી લખ
તા ખાએ એટલે પેલું પાઠ આયોજન છે એવું નહી મળે કે વધારે એક કલાક ને પેલું કરવાનું પેલું
હા એજ એ